હલો
કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં. કઈ નહી, આ તો મહિલા સશક્તિકરણ વિશે થોડી મેં કીધું ચર્ચા કરી લઉ.
હા, સારો એવો ટોપિક પસંદ કર્યો છે તમે.
હા આ. અને કેવું કે જ્યાં નારી નું સન્માન થાય છે. ત્યાં સમૃદ્ધિ અને સુખ નો વાસ થાય છે એવું કહી શકીએ. સ્ત્રી માત્ર એક વ્યક્તિ નથી પરંતુ માતા બહેન પત્ની દીકરી અને સમાજની ઘડતર કરનારી શક્તિ છે તે પરિવારનુ હૃદય છે. અને સમાજનો આધાર સ્તંભ છે એવું પણ કહીએ. છતાં સદીઓ સુધી મહિલાઓને શિક્ષણ સંપત્તિ નિર્ણય લેવાના અધિકાર અને સમાન તકોમાંથી વંચિત કરવામાં રાખવામાં આવી છે. આજે પણ સમય બદલાઈ રહ્યો છે મહિલાઓ શિક્ષણ વિજ્ઞાન રમત ગમત રાજકારણ, ઉદ્યોગ સેનાથી લઈને અંતરિક્ષ સુધી દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે. પરંતુ સાચું મહિલા સશક્તિકરણ ત્યારે જ થશે જ્યારે દરેક મહિલાને સમાન અધિકાર સમાન તક અને સમાન સન્માન મળશે.
હા અને પહેલાનો એક સમય એવો હતો કે જ્યારે ઘણી મહિલાઓને છે ને શિક્ષણની તક મળતી નહોતી. પરંતુ આજે પરિસ્થિતિમાં ઘણો સકારાત્મક બદલાવ આવ્યો છે. હવે છોકરીઓ પણ છે ને ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે અને પોતા પોતાના સપનાઓ સાકાર કરી કરી રહી છે. શિક્ષણ શિક્ષક મહિલા સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર છે શિક્ષિત મહિલા પોતાના અધિકારો સમજે છે. યોગ્ય નિર્ણયો લઈ શકે છે અને પોતાના પરિવારનું પણ સારું માર્ગ- દર્શન આપી શકે છે અને પરિવારનો સહયોગ પણ ખૂબ જ જરૂરી હોય છે. જો માતા પિતા પોતાની દીકરીને કે દીકરાને જેટલી તક આપશે તો અ જીવન જીવવામાં પણ કોઈ પણ ક્ષેત્રે સફળતા મળી શકે છે દીકરીને
હા એ તો ઘણી સાચી વાત કીધી એટલે મહિલા મહિલા સશક્તિકરણ એટલે - મહિલાઓને શિક્ષણ રોજગાર આર્થિક રીતે સ્વાતંત્ર કાયદાકીય અધિકારો સામાજિક સન્માન અને પોતાના જીવનના નિર્ણયો લેવાની આમ સ્વતંત્રતા આપવી સશક્તિકરણ નો અર્થ માત્ર નોકરી કરવો નથી પરંતુ આત્મવિશ્વાસ સાથે પોતાનું જીવન જીવવાની ક્ષમતા મેળવવો પણ છે. મહિલા સશક્તિકરણનું મહત્વ આજકાલ ઘણું વધ્યું છે કે પોતાના પરિવારના વિકાસમાં ઘણું યોગદાન આપતી હોય છે મહિલા કે શિક્ષિત અને સશક્ત મહિલા છે એ આખા પરિવારને શિક્ષિત અને સંસ્કારી બનાવતી હોય છે. સાથે સાથે દેશના વિકાસમાં પણ એનો ઘણો મોટો ફાળો હોય છે કે દેશની અડધી વસ્તી આગળ વધશે તો દેશની પ્રગતિ પણ બમણી થઈ શકે એવું આપડણે કહી શકીએ. આર્થિક વિકાસમાં પણ ઘણું મદદરૂપ થતી હોય કે મહિલા ગુરુ ઉદ્યોગ છે વ્યવસ્થા છે. અને નોકરી દ્વારા દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપતું હોય છે. સામાજિક સમાનતા સશક્ત મહિલાઓ સમાજમાં સમાનતા અને ન્યાયને મજબૂત બનાવતી હોય છે.
હા ઘણી એવી સાચી સારી વાત કરી છે તમે. અને મહિલાઓ છે ને પોતાના નાના વ્યવસાય થી પણ આત્મનિર્ભર બની શકે છે કે ઘરે જ હસ્ હસ્તકલા રસોઈ સીવણ બ્યુટી પાર્લર ઓનલાઈન વેચાણ અને અન્ય ઘણા વ્યવસાયો શરૂ કરી શકે છે અને રોજગારીની તકો ઊભી કરી શકે છે. જ્યારે મહિલાઓ આર્થિક રીતે મજબૂત બને છે. ત્યારે તેમના આત્મવિશ્વાસ માં વધારો થાય છે. તેઓ પોતાના પરિવારના નિર્ણયો લેવામાં પણ વધુ સક્રિય ભાગ લઈ શકે છે. અને મને બીજું લાગે છે કે મહિલાઓના સ્વાસ્થ્ય પર પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ. ઘણી વખત મહિલાઓ પરિવારની સારસંભાળ રાખવામાં એટલી વ્યસ્ત થઈ જાય છે ને તો પોતાના સ્વાસ્થ્ય ને અવગણે છે. પરંતુ એવું ન કરવું જોઈએ સંતુલિત આહાર નિયમિત આરોગ્ય તપાસ કસરત અને પૂરતો આરામ દરેક મહિલા માટે ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ મહિલા જ સ્વસ્થ પરિવારનું નિર્માણ કરી શકે છે. ગામડામાં પણ મહિલાઓનું યોગદાન ખુબ જ મોટું હોય છે તેઓ ખેતી પશુ પાાલન ઘરનું સંચાલન અને પરિવારની જવાબદારીઓ ખુબ જ મહેનત થી નિભાવતા હોય છે. છતાં ઘણી વખત છે ને તેમના કામની યોગ્ય નોંધ લેવામાં આવતી નથી. આપણે તેમના પરિશ્રમ નું સન્માન કરવું જોઈએ. અને તેમને આગળ વધવા માટે જરૂરી તકો આપવી જોઈએ.
હા એ તો ઘણી સાચી વાત કીધી. અને પ્રાચીન ભારતમાં ઘણી મહિલાઓ શિક્ષણ અને જ્ઞાનમાં આગળ હતી. પરંતુ સમય જતા ધન્યા સામાજિક કુરિવાજો જો આયા કે જોઈએ તો કે બાળ લગ્ન દહેજ પ્રથા. સ્ત્રી શિક્ષણનો અભાવ ભેદભાવ પળદા પ્રથા. આજે કાયદા અને શિક્ષણ ના કારણે સ્થિતિમાં ઘણો સુધારો થયો છે પરંતુ હજી પણ ઘણા પડકારો તો બાકી જ છે એવું કહી શકીએ આપણે
હા. અને આપણે છે ને અ કઈ શું કહેવાય મહિલા સશક્તિકરણમાં આપણે મહિલાનો ખૂબ સાથ સહકાર આપવો જોઈએ. કશો ભેદભાવ રાખો નહી પહેલાના જમાનામાં એવું હતું કેછે દીકરીઓને છે ને ભણવા નતા મોકલતા પણ આજના સમયમાં એટલો તો થોડો અ જો ભેદ જોવા મળ્યો છે કે થોડું દીકરીઓને પણ ભણવા માટે મોકલે છે અત્યારે તો જ્યાં જઈએ ને ત્યાં બધી નારી શક્તિ જ બધે જોબ કરતી હોય છે પેલા તો એવું હતું કે અ ગેસ સ્ટેશન પર પણ અત્યારે મહિલા જોબ કરતી જોવા મળે છે બસમાં કન્ડક્ટર તરીકે પણ જોવા મળતી હોય છે તે એનો પોતાનો પણ ધંધો ઓપન કરીને કેક શોપની દુકાન બનાવી શકે છે અને બિઝનેસ પણ કરી શકે એટલે અત્યારના જમાનામાં તો નારી શક્તિ છે ને એમનેમ બેસી નથી રેતી તે તેમનો નાનો મોટો બિઝનેસ કરીને તેમનું રોજી રોટીનું અ રોજકામ ચલાવી શકે છે.
હા હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. એટલે મહિલા સશક્તિકરણ માં શિક્ષણની ભૂમિકા ભૂમિકા પણ ઘણી છે કે શિક્ષણ મહિલાને આ ત્મ નિર્બળ બનાવે છે સાચા અને ખોટા નો નિર્ણય લેવાની શ ક્તિ આપે છે એમના આત્મવિશ્વાસમાં વ ધારો કરે છે પછી રોજગારીની તક આપે છે. અને પોતાના અધિકારો વિશે આમ જાગૃત પણ બનાવતી હોય છે. એક દીકરીને શિક્ષિત કરવા એટલે આખો પરિવારને શિક્ષિત કરવા એવું આપડે કહી શ કીએ પછી જયારે મહિલા પોતાની આવક મેળવે છે ત્યારે એનામાં આત્મસંત અ સન્માન વધવા વધતું હોય છે. પરિવારને આર્થિક સ્થિતિ મજબૂત બનાવતી હોય છે. સમાજમાં તેની ઓળખ પણ બ બનાવતી હોય છે અને મહિલા આ આ ર્થિક રીતે સ્વતંત્ર પણ બનતી હોય છે એ સમય અને આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી રહી છે કે ડોક ટર હોય, વૈજ્ઞાનિક હોય, શિક્ષિકા હોય, પોલીસ અધિકારી હોય, સૈનિક હોય, પાયલટ હોય, ઉદ્યોગ સાહસિક હોય, ખેલાડી હોય, ન્યાયાધીશ હોય આ સિદ્ધિઓ દર્શાવે છે કે તક મળે તો મહિલા કોઈ પણ ક્ષેત્રમાં પાછળ તો નહી જ રહી શકતી અને મહિલા સશક્તિકરણમાં અમુક વાર તો કેવું કે પડકારો પણ એનો સામનો કરવો પડતો હોય છે. આજે પણ કેટલીક સમસ્યાઓ છે કે જેવી કે લિંગ ભેદ, દહેજ પ્રથા આ, ઘરેલું હિંસા, બાળ લગ્ન, સ્ત્રી ભ્રૂણહત્યા, અસમાન વેતન, કાર્ય સ્થળે અનુ અસુરક્ષા, આ પડકારો દૂર કરવા માટે સમગ્ર સમાજે સાથે મળીને છે ને કામ કરવું જોઈએ. અને મહિલા સશક્તિ માં કરણમાં શું કરવું જોઈએ કે દરેક દીકરીને શિક્ષણ આપવું જોઈએ. દીકરા અને દીકરી વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ ના રાખવો જોઈએ. મહિલાઓને સુરક્ષિત વાર્તાવરણ મળી રહેે એવું આપણેે પૂરતું પાડવું જોઈએ કોઈ પણ કાયદા હોય તો એ કાયદાનું આપણે કડક પાલન કરવું જોઈએ. મહિલાઓને રોજગાર અને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવું જોઈએ. જેના કારણે એ લોકો પોતે આર્થિક રીતે સ્વ તંત્ર બની શકે અને પરિવારમાં તેમનું નિર્ણય અ નિર્ણય ન પણ આપડે સન્માન કરવું જોઈએ.
મને એવું લાગે છે કે એક શિક્ષિત માતા આખા પરિવાર માટે છે ને પ્રેરણાસ્ત્રોત બને છે. તે પોતાના બાળકને સારા સંસ્કાર આપે છે. શિક્ષણનું મહત્વ સમજાવે છે. અને પરિવારના સ્વાસ્થ્ય અને વિકાસ નું પણ ધ્યાન રાખે છે. એક શિક્ષિત મહિલા પોતાના બાળકને માત્ર ભણાવતી નથી પરંતુ તેમને સારા નાગરિક બનવાની પ્રેરણા પણ આપે છે તેથી જ કહેવાય છે ને કે એક મહિલાને શિક્ષિત કરવી એટલે આખા પરિવારને શિક્ષિત કરવો આજે મહિલાઓના નાના મોટા વ્યવસાય પણ સફળતા મેળવી રહ્યા છે. કે ઘણા ગામોમાં મહિલાઓ અ જૂથોમાં આપણે પાપડ પાપડ વણવા જાય છે. અથાણા હસ્તકલા, કપડા અને અન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતી સારી એવી આવક મેળવતી હોય છે. અને આવા પ્રયત્નોથી મહિલાઓને છેને આર્થિક રીતે મજબૂત બને છે. અને પોતાના પરિવારની જરૂરિયા પૂ જરૂરિયાત જરૂર પૂરતી અ જે મદતો છે એમાં સહાય કરે છે. અને આ આત્મનિર્ભરતા તેમને વધુ આત્મવિશ્વાસ આપતો હોય છે. અને આજના સમયમાં ડિજિટલ ટેકનોલોજી પણ મહિલાઓ માટે ખુબ જ ઉપયોગી છે. હવે તેઓ મોબાઈલ દ્વારા ઓનલાઈન અભ્યાસ કરી શકે છે. બેકિંગ કરી બેન્કિંગ કરી શ છે, સરકારી યોજનાઓની માહિતી મેળવી શકે છે અને ઘરેથી જ વ્યવસાય પ ચલાવી શકે છે. ટેકનોલોજી એ મહિલાને નવી તકો ઉભી કરી છે. પરંતુ સાથે સાથે તેમને સાયબર સુરક્ષા વિશે પણ જાગૃત રહેવું જોઈએ. જેથી તેઓ ઓનલાઈન છેતરપિંડીથી પણ બચી શકે છે. અને મને બીજું એમ લાગે છે કે સમાજમાં હ જુ પન કેટલીક જૂની માન્યતાઓ બદલવાની જરૂર છે. કે ઘણી જગ્યાએ આજે પણ દીક દીકરીઓને છેને પૂરતી તકો મળતી નથી. આપણે દીકરી અને દીકરા વચ્ચે ક્યારેય ભેદભાવ ન રાખવો જોઈએ. બંનેને સમાન પ્રેમ અને સમાન શિક્ષણ આપવું જોઈએ.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓને પુરુષો કરતા ઉપર રાખવું નહિ પરંતુ બંનેને સમાન તક અને સમાન સમાન આપવું, જયારે દરેક દીકરીની ભય નિર્ભયતાથી ભણી શકશે પોતાના સપના સાકાર કરી શકશે અને સમાજમાં ગૌરવપૂર્વક જીવી શકશે ત્યારે જ સાચા અર્થમાં આપણે મહિલા સશક્ ક્તિકરણ થયું એમ કહી શકીએ. અને મહિલા સશક્તિકરણ એ માત્ર મહિલાઓનો વિકાસ જ નથી પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રનો વિ વિકાસ છે, એવું પણ કહી શકીએ જ્યાં આપણે સ્ત્રીનું સન્માન થતું હોય છે ત્યાં પ્રગતિના નવાજ દ્વાર પણ ખુલતા હોય છે. એવું કહી શકીએ આપડે. વાંધો નહી સારું સારું ચલો, પછી વાત કરીશું આપડે.
હા હા